વા વા આવે છે, ને તમારો હો
તો આજે આપણે કુદરતી આફતો વિશે વાત કરીએ જેમ કે આ સુનામી- પછી વાવાઝોડા એ બધા વિશે
અત્યારે તો કુદરતી આફતો બહુ વધતી જ થતી હોય છે, એવું લાગે છે, મને હે અત્યારે વિદેશમાં જ જોઈએ વિદેશમાં ને આપડે ભારતમાં પણ ઉરતા આવતું જ હોય છે, અને કોનની સાથે તેમ વાવાઝોડું પણ હોય છે. અને હમણાં મેં સાંભળ્યું તું કે ભૂકંપ જ એટલો બધો આવે હતો ને કે બધી બિલ્ડંગ આખી આખી બિલ્ડીંગ એટલું બધું થઈ ગયું હતું.
હા એ વાત તો તમારી સાચી. અને આપડે પણ જયારે ભૂકંપ આવ તો કચ્છમાં એ વખતે એવું જ હતું ને કુદરતી આફત કેવાય ને રીતે.
પાછી આવી આફત તો વધારે આવે ને તો એનામાં નાના વેપારી ખેડૂતોને જ વધારે નુકસાન થતું હોય છે, કારણ કે એમનો પાક પણ મળી જાય છે, વધુ વરસાદના કારણે અને હુકમ ને બધું બધું આવે તો ઘરો અને બધાને વધારે નુકસાન થતું હોય છે. અને એમાં પણ મોટા- મોટા જે સીડી હોય એમાં તો પચાસ પચાસ માળના બિલ્ડિંગો હોય છે. તો બાજુમાં બાજુમાં હોય તો હાકે ખાલી એક બિલ્ડિંગમાં પડે તો બીજી આજુબાજુની બેથરૂમ બિલ્ડિંગને નુકસાન થતું હોય છે.
હા એ વાત તો સાચી છે, અને પછી જયારે એ લોકો જે અંદર તો એમાં પણ લોકો ડાયરેક્ટ જાન જ ગુમાવી દે છે, પોતાની આવી કુદરતી આપ ફતો માતા
હા એજ ને આટલી ઊંચી ઊંચી ડિંગ હોય તો બું થાય. હું આજ થવાનું અને પાછું એના કારણે વેજડી પણ જતી રહ્યા છે. કારણ કે આ જ બાધું થાંભલા ઉપર થઈ ગયું છે, હવે તો જેમ મોટા- મોટા શેરી એનામાં થાંભલામાંથી નીકળીને જમીન ની અંદર બાયરો આવી ગયા છે. પણ અત્યારે મેજરી વ્યવસ્થા થાંભલા ઉપર હોય થાંભલા પડે તો પછી બગડી જ અઠવાડિયે સુધી આવતી નથી.
ના આવે હા એ વાત તો તમારી સાચી.
અમારું શું કેવું છે. ની આવી આફતોને આપણે નહોકી શકીએ
આપણે રોકી તો ના શકીએ પરંતુ જો આપડે આવી રીતે જે આ બધી આફ તો મોટા ભાગે પ્રદુષણ વધે એના કારણે અર્થ જે એમને ચક્ર એમાં ખરેલ પહોંચે ને એના કારણે વધારે પડતું તો કે વરસાદ હવે જો સો સરખું હોય બધી જગ્યાએ તો પછી ત્યાં વરસાદ તખી દુઃખ જ કપા ન જાય છે.
હ
તોય છે કોઈ પણ આગાહી વગર કેવી રીતે કશું નક્કી જ નથી હોતું વાતાવરણ દે વરસાદ ના પડે અને ક્યાંક કશું ના હો પરંતુ વરસાદ પણ પડી જાય એવું પણ થાય છે.
હા એ તો વાત તમારી સાચી છે. આપણેને આમાં એક કરી શકીએ ત વરસાદ ને બધું વધારે આવતું હોય તો પેલાના સમય મા ખબર હ કે ન પેલાના રાજાઓ હતા ને બધા એને એમ અ રસ્તા ને બધું એવી રીતે મનાવતા ને કે પાણી સીધું હ વાગે એની અંદર જ જતું રહે. તો એ બધી વ્યવસ્થા તો આપડે અત્યારે ના કરી શકીએ, આપડે એટલું કરી શકીએ કે સ એડમન લોર્ડબનેસન નાણાં બનાવી શકીએ જે થી કરીને પાણી એક જ જગ્યા ભરાયની અને બોરની જેવી એથી સર્જાયને પાણી બધું નદીઓમાં એ જ જતું રે તો આપડે એટલું ઓછું ન ફરી શકીએ પણ એ બ ડોકી શક્ય જ નહી. અને જે વાવા જોડું આમ બધું આવે છે એને આપડે એવી રીતે અસર કરી શકીએ મદદ થોડું ઓછું કરી શકીએ. જે આજે થાંભલા છે વાયરના ને બધા અને મેજળને બધી આવે ભણે તો બાળને તો બાર ને એને બધા ને હસન કરતું હોય. બધું આપણેને અડર ગ્રાઉન્ડ કરી શકીએ.
એનાથી નુકસાન પ ણ એ તમારે શું કેવું છે, આ બાબતમાં કે શું આપણે આબોહવામાં ની પરિવર્તન આવે છે એટલે કુદરતી અફવામાં વધારો થાય છે, એમાં
હા એ તો થાય જ છે ને ક્યાં કે મારેને અસર થતું હોય. પેલા તો જંગલો એટલા બધા હતા ને કે આ બધું એનું ઓછું હતું, અત્યારે બધા જંગલોના માસ થતો જાય છે. અને જે અત્યારે બધા ઝાડ હતા મોટા મો કપાતા જાય છે અને હવે કોઈ માવ બું પણ નથી બીજું કોઈ
હા એજ ને પાછું વૃક્ષો વાવેને એના કારણે વૃક્ષોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, જેના કારણે આ આફતો કુદરતી આફતો આવવાની સંભાવના વધી જાય છે. એટલે આ એક મુખ્ય કારણ પણ હોય શકે જે વૃક્ષો કાપવું એ સાચી વાતને ને?
હા એ તો મસ્ સાચી છે ને મારો તો એવો પણ વિચાર આવે કે આ ખાલી સરકાર નું કામ નથી હા આપડે જે બધા નાગ નાગરિકો છે એમ બધાને સમજવાની જરૂર છે, મારું શું કેવું છે?
હા એ વાત તો તમારી સાચી, કે આપડે બધા જો સાવચેતી લઈશું તો આપડે સરકારને કોઈ મદદ કર કે સહાયની જરૂર નહી પડે, પરંતુ ક્યાંક સરકાર કે પહેલેથી તમને ટીવીમાં ન્યૂઝ ચેનલ દ્વારા તમને જાણકારી આપી દી બીજી વખત ભરાયેલું છે તો તમે બહાર ના નીકળો તો તેમ છતાં પણ પછી બહાર નીકળો અને તમે ડૂબી જાવ તો પછી એમ કે કે સરકાર કઈ કરતી નથી, તો સરકાર તો તમને પહેલેથી કે છે પણ તમેથી સાવ સાવચેતી રાખતા જ નથી એ સૌથી મેન છે, મોટું કારણ
શું અત્યારે શું આજની પેઢી ને બધી ખબર હોતી નથી, એ એલામ બધું વધારે થતું, પૂર ને બધું
હા
હ ના અત્યારે ઓછું થાય છે ને તો હજી બધાને લોકોને બાળકો ને ખબર જ હોતી નથીતી કે આ બધું શું હોય છે. પણ પછી એના વિશેષ શાળાઓમાં એ બધામાં થોડું સમજાવવું જોઈએ. કે ડાયથિંગ કરીને આવનારા સમયની અંદર જોબ અધિક પરિસ્થિતિ આવે તો એ બાળકોને પણ થોડી ઘણી સમજણ મળે.
હા એતો છે એ તો છે ન તો ના ખબર જ ના હોય કે પૂવે એટલે સ્થાનમ એમનો કે બચવ કે બધું તો ક એમને ખબર જ ના હોય પરંતુ જે એમને પેલે થી ખબર હોય કે પુર એટલે પાણી આવે તો પછી એવી રીતે ક્યાંક ને ક્યાંક ઉપાય એ બધ ડાયવર્ટ કરીને એના મગજને ડાયવર્ટ કરીને વિચારી શકે. ત આગળ શું કરવું
અને પાછા એવા એટલા પણ વિસ્તારો છે જે દરિયાકાંઠાની નજીક હોય છે તો એમને ખાસ કરીને અલગ વ્યવસ્થા આપવી જોઈએ હ એથી કરીને કોઈ પણ નદી હોય તેમાં પાણી વધારે આવે તો તેના માટે એમને અલગ વ્યવસ્થા મળી જાય તો એમની સુરક્ષાને કઈ અસર ના કરે મતલબ
હા હા એ તો છે અને કુદરતી આફતો સૌથી વધુ અસર કોના ઉપર પડતી હોય જે માનવી ઉપર જ કે પ્રણી ઉપર પછી એ બધા ઉપર પણ
હા આપડે તો બધું બચી પણ શકીએે કે ભાઈ પાણી હો એ એ સ્થાનમાં આપડે જઈએ ને પણ પ્રાણીઓની બધાને તો એટલે બી સમજણ જ ના આવે. એટલે હવે એમના માટે ક વ્યવસ્થા કરવી જોઈએ
હા અને
અને પછી આવી આપતી આવે ને તો પહેલેથી આપડે તૈયારી પણ નાખવી જોઈએ ધણ કે આપડે ઘર હોય તો એનામાં હ લાઈટ જતી એને બધું થાય તો આપડે ટોર્ચ જોય અને જો આપડે ક્યાં કવાય વિસ્તારમાં હોય કે જ્યાં પાણી ના મળતું હોય તો પીવાનું પાણી એ પછી કો નાસ્તો હોય કે મામરા હોય કે ભેળ કે એ એવી બધી વસ્તુઓ નાખવી જોઈએ અને બીજું કે આપડે હવે વધધારના ઘરે ફોન ને બધ થઈ ગયું છે તો ભાઈ તાર બધું એ નાખવું જોઈએ અને પછી આવો કોઈક વિસ્તાર હોય કે જેમ વરસાદમાં બધા ને બધું આવતું હોય તો બધા લોકો એમાર પણ મળતા હોય તો દવાઓણી ને બધી સગવડ પણ ખ જોઈએ અને બીજું કે આપ જો આપંદર પાણી આવતું ને એ બધું હોય તો આપ મહત્વના કાગળ હોય કે પછી દસ્તાવેજ હોય તો એની એસ્ટ્રા નકલ હોય કે જેઝરોક્સો હોય ને તો એમનેને એક ઈમરજન્સી બેંક હોય કે ભાઈ આપડ બેંક હોય એની અંદર એક્સ્ટ્રા નાખવી જોઈએ. બાકી આવું કંક થાય તો એનાથી આપડે બચી શકાય.
તો તમારે મારી પાછું તમને કઈ લાગે છે? કે આ જે છે એના માટે લોકોને પૂરતી જાગૃતિ હોય છે આના વિશે.
હ હા, એના નસમ ક્યા વધતી તો નથી, પણ આપડે. થાય કે, અત્યારે બધી સગવડો થઈ ગઈ, મોબાઈલ ને બધું. તો આપડે સેટેલાઈટંગ મદદ થી એવું કરું જોઈએ. બધાને સાદું મેસેજ આવી જાય ફોન ની અંદર. અને આપડે એવી કોઈ ક ને સરકાર એવી કોઈ મદદ કરે એ ફોનમાંથી. અને ફોન દ્વારા આપડે કોઈક સરકારને માહિતી આપી શકીએ કે, આપડે અહીયાં છીએ. અને આપણે કો તકલીફ છે, તો એના વિશેે સરકારે પણ એવું કરવું જોઈએ. અ અત્યારે ટેક્નોલોજી એટલી બધી વધી ગઈ છે ને. તો આપડે બધી એનો ઉપયોગ કરવો જોઈએ, મારા ખ્યાલથી તો.
હા, એ વાત તો સાચી છે. વચ્ચે મારા હું ફોનમાં રીલ્સ જોતો હતો, તો એમાં પણ આવતો હતો. કે, તમે આવી રીતે કોઈ પણ આફતિ થાય કે આપત્તિ આવે છે, કુદરતી આફતોમાં જેમ કે, વાવાઝોડું આવી ગયું, બરોબર? તો તમે કંઈક એવી જ જગ્યા ઉપર છો, જ્યાં તમારે કોન્ટેક્ટ નથી કરી શકતા. તમે એકબીજાનો તો એ વખતે તમે અંદર એપ્લિકેશનો આવતી હતી કે, આ એપ્લિકેશનો તમારે સેવ કરીને રાખવી જોઈએ, તો આપણે તમે ને વગર ઇન્ટરનેટે તમે એકબીજા સાથે સંપર્ક સાધી શકો છો, એટલા માટે
પછી એ હેલ્પલાઈન નંબર પણ આવે છે, બધા અલગ અલગ વિસ્તારના. એમાં પણ આપડે મોબાઈલ ની અંદર એને એડિંગ કરેલા હોવા જોઈએ, તો આવું પણ કંઈક થાય તો, આપણને અલગ મદદ મળી જાય એમ.
હા, એ વાત તો તમારી સાચી કે, આવું કંઈ થાય તો પછી આપણને મદદ મળી જાય અને એના માટે આપણે કુદરતી આફત આફતો ઘટાડવા માટે આપડે શું કરવું જોઈએ?
એના વિશે પહેલા તો અરેમ અરેણ ને આપડે બચવું જોઈએ. એથી કરીને ભવિષ્યમાં. હવે, આપડીં આવનારી પેઢીને પણ સુરક્ષિત અને સ્વસ્થ પર્યાવરણ આપણે આપી શકીએ.
હા. હા, તો તમારી સાથે વાત કરીને મજા આવી. પછી વાત કરી સારું.